કેમ છો તમે?
મજામાં. તમે કેમ છો?
એકદમ મજામાં. તો શું કેવો છો આ વખતે ગણેશ ચતુર્થીનો કેવો પ્રોગ્રામ છે
આ વખત ગણેશ ચતુર્થીનું આપડે આગમનનું વ્યવસ્થા કયરી છે. બધું સામાનને તે વધુ ગોઠવવાનું છે.
બરાબર, તો આપડે શું કરવાનો પ્લાન છે આ વખતે.
આ વખતે બધું ઘણું બધું મો ટુ કટવાનો પ્લેન છે માનો કે જાણે આપડે ડીજે લાવવાનું છે છ દિવસ ને છ પ્રેસર મેડવાળું. એમાં સાથે આપડે સારપી, પાલ લાઈટ પછી બ્લેન્ડર, બાર લાઈટ પછી સ્મોકર, પેપર શોટ. એ બધી વસ્તુ લાવવાની થાતી છે.
હા, બરાબર આપડે શું એલઈડી સ્ક્રીન નથી લગાય રહ્યા?
એલઈડી સ્ક્રીન લગાવાના છેને એ કેટલા બાય આઠ બાય દસની જેવી લગાવાના છે આખા ટેમ્પાની ગોળ ફરતે.
હા હા.
ને બીજું ઘણી બધી આઈટમ લગાવાના છે પહી પેપર સોટા જેવા પછી પાયરો શોટ છે પછી અ મૂર્તિ રિવિલ વખતે ફટાકડા પછી ક્રેકોર્ડસની એતે બધું ઘણી બધી વસ્તુ એ બ વસ્તુઓ લાવીએ હવે તમારી જાણમાં કોઈ દુકાન હોય એવી કઈ જગ્યાથી લાવાય પાયરોશૉટ ને ફટાકડાને એ બધું જરાક મને કેવો મારે ઘ્યાનમાં બે ત્રણ દુકાન છે.
બરાબર તો કઈ વાંધોની આપડે ચી ખલી જાઈએ તા બધે દુકાને ફરીએ શું ભાવ થાય છે ફટાકડાનો પછી બધી લાઈટ લૉન એવું બધું વિચારીએ પછી નક્કી કરીએ આપડું શું બજેટ બેસે તે હિસાબે જોયે ડી જે બુકિંગ કરાવયે એવું લાગે તો પછી જનરેટર આપડે લાવવાનું જ છે. તેનું બી જોવા જઈએ કે કેટલું બજેટ, શું બેસે છે, શું લાવાય આપરાથી એલઈડી સ્ક્રીનના કેટલા થાય છે એ બધું જોયે પછી આગળનું વિચારે બીજું શુ
એલઈડી સ્ક્રીનના તો મે જોયા છે તા લગીન દસથી બાર હજારમાં તો પતી જશે ને જનરેટર તમારા ફ્રેન્ડનું જ છે એટલે જનરેટર માટે આપરે ત્રણ થી ચાર હજારમાં બધું પટી જાય ડીઝલ ડીઝલ હાથે, પ્લસ પછી ડીજેનુ તે આપડા ગામનું જ ડીજે છે ડીજેમાં તો કઈ આ આપરે બો કઈ કરવાનું ની મલે ખાલી આપડે સામાન ચડાવાનું, ઉતારવાનું એમ પ્લી મૂકવાની સેટઅપ કર કરવાનું બસ એટલું જ છે સાત લાઈટ વાળું તો આપડે જાણીતા સે એચઆર લાઈટ વાળખાડીના તે લોકને કીધું છે એટલે તે લોકો બધું કરી જાય છે ફિટિંગથી માંડીને, ઓપરેટિંગથી માંડીને ને એ બધું કરી જશે હવે ખાલી ઓપરેટરને શોધવાનો છે તો તમારે ધ્યાનમાં કોઈ છે ઓપરેટર એવો?
હા, છેને આપડા એસબી ભાઈતો છેજ કેની. જે બરાબર મસ્ત વગાડે છે તો તેને આપણે પેહલાથી કેય રાખે તો હારું પડે કેમકે તેનાં બી બો ઓર્ડર રેય એ તેબી બુકિંગ વુકિંગમાં હશે તો આપણને બી મ મજાની આવતી બીજુંતો હવે ખરાબ વગાડે તો નાચવાની બી આપણને મજાની આવે.
સાચી વાત છે, સાચી વાત છે, ખરાબ વગાડે તો એમાં નાચવાની મજા જ ની આવે મારે ધ્યાનમાં એક વ્ય છે જે બો સારું વગાળે છે એના પાહે પ્લેયર બી છે આ ડીજે ડીજે એ એક્સ ડીજે આર આર નામનું પ્લેયર બી છે એબી ઘણું સારું વાગે છે.
બરાબર, તો તે કાનો છે?
એ આપડે રોજોણી સાઈડ નો છે અભ અભિકર ના નામ છે અભયડી જે
હા હા બરાબર તો તે કેટલા રૂપિયા લે છે હા હા ઓળખશે ને કેટલા રૂપિયા લે છે તે
એ પર ઓડર ના ત્રણ થી ચાર હજાર રૂપિયા લે છે.
આપડે તને ન બોલાવીશું બીજું શું બધા તો
સાચી વાત છે સાચી વાત છે આ વખત તો કરીએ બધું કઈક નવુંચનું
હમ્મ તેજ તે પ ડેકોરેશનમાં નવું કઈ કરવાનું રય તો બધા કેતાશે કે નવું નવું કરીયએ એમ તો તે નવું નવું કરશું બીજું હું. તો આપડણે સ્પેશલ મિડ લવાના છે તો આપડણે કેટલા સ્પીકના ખાવાના અંદર
અંદર આપડે આઠ બે સાઈડે સાડી સાતસો વોલ્ટ ના સાડી સાતસો થી બાર સોળ ના જેવા અઢાર ઇંચ ના કા તો પંદર ઇંચ ના આવશે. ને બીજું પ્રેશર મીટ ને એચ એફ આવશે પ્રેશર મીટ આઠ આવશે. એચ એફ આટ હાઉ છે સેવન ફિફ્ટી વોટ ની. એવી ચાર આવશે.
તો બરાબર આપડે સાહલ વાળા ને જેવું જ બધા મોટું સેટઅપ લગાવી દે એટલે બધાને મજા આવે ને આપડે બી ચકવટ પડે એવું.
સાચી વાત છે સાચી વાત છે એવું જ કરવા જેવું છે.
હમ્મ તેવું જ બધા કે હું બજેટ બે ડેકોરેશન બી સારું કરી આપણે ગણા બધું રાખીએ તો લાંબુ થાય તો મજા આવે
શું તમે ડેકોરેશનની થીમ વિચારી છે?
એ તો હ બધા વિચારતા છે તોવું છે કે આપડે કરીએ આપડે આ વખતે બજેટ છે એટલે કઈ વાંધો નહી એવું નથી. એટલે બધા હું કે બધા અલગ અલગ કરવાના હું ક કરતા છે તો કેટલા દિવસ મને બેસાડે તે હિસાબે મોટું કઈ ડેકોરેશન કરાય ને તો પછ સાદું ને સિમ્પલ તો રાખાય જ વારી
સાચી વાત છે એમ તો આપડે સાત થી આઠ દિવસ નો ગણપતિ બેસાડતા છે હવે જોયા આ વખતે આપણે બ્લેક બ્લેક કલર ની થીમ ની વિચાર્યું છે મેતો બધા એમ આપડે કરવા પડે એમ આપ ચાલે નહી એટ
હમ તેજ ના બધા ભાઈબંધુને પૂછીએ કે શું શું કરવા નાશે તે લોકો જ બધો કરે છે એટલે આપડે એ લોકો જે થીમ કેય તેના પર આપડે વાતચીત કર શું આગળ એક દિવસ ને એવું લાગે તો મીટિંગ બોલાવી કે આગમન પર શું કરવાના કેટલાનું બજેટ થાય છે બધા શું કર કરવા માંગે છે. ને શું કરવાના તેના પર વિચારીએ અને પછી આગળ કામ કરીએે હજુ તો આપડા પર ઘણો ટાઈમ છે એટલે કઈ વાંધો એવું મને લાગતું નથી.
સાચી વાત છે ઘણો ઘણો ટાઈમ છે વધારો પડતો જ ઘણો ટાઈમ આપડે પાહે એટલે આપડે થોડુક વિચારીને કરવું પડશે તમા બધું
તેજ ને એટલે એક દિવસે મીટિંગ બોલાવી આપડે અઠવાડિયા બાજુ એટલે બધું નક્કી કરીએ કે શું કરવાના બધા શું કે શું ડેકોરેશન કરવાના પર થીમ રાખવાના શું અંદર મુકવાના લાઈટ કેવું લગાવવાના કઈ તરફથી ખવાના તેનું બધું વિચારીએ અને પછી આગળ કામ કરીએ
હા એ જે છે આપ ઓછું કરાય પણ થોડુ વધારે જું પડે એટલે કરચ કરવું બનાવવુંય તો
એ વાત તો ખરી તેના માટે હવે લાઈટ ઘણી જ જોઈ છે ને તેના હું બી આપડે બજેટ હોવું જોઈએ કેમ કે લાઈટ ઘણી માંગે તો સારું દેખાય
આપડે લાઈટમાં તો બી ચાર પેટી સારપી રાયખી છે પછી ચાર પેટી બ્લેન્ડર રાખ્યા છે બે પેટી બાર લાઇટ રાયખી છે. ને દસેક જેવી પાર લાઇટ રાયખી છે. ને એલઈડી સ્ક્રીન આઠ બાય આઠની છે.
હા હા ચાલે ચાલે કે આપડે આગલા દિવસે બધું જનરેટરને એવું બધું બુકિંગ કરાવી દેવાનું એટલે બધું આવી જાય તો આપણે લગાવતા એટલે બહુ વાર ભી નહી લાગે બધાને ટાઈમ બી મળી રહી પછી આપડે સાત આઠ વાગે જેવો પકડવાનો એટલે બધાને ટાઈમ ટુ ટાઈમ આવી જાય
એજ એજ એવું જ કરવું પડશે આપડે
હમ એટલે કઈ વાંધો નહી આવે બધ બધાને છ સાડા છ બાજુ નો જેવો ટાઈમ આપવાનો એટલે બધા સાડા સાત સુધીમાં આવી જાય દૂધ મુધ કાઢી ને એટલે કઈ આગમન નોને એવું આગળ વધે
સાચી વાત છે સાચી વાત છે આ વખત શું બીજું હાલચાલમાં કઈ બીજો કઈ તહેવાર
બીજી તો હવે જન્માષ્ટમી આવી રહી છે હવે મંદિરે શું કરતા છે તો આપણે રાખવાના છે કે નહી રાખ વાના એમ તો રાખશે જ મારા હિસાબે તેમાં આગળ જોશુ વરી
બરોબર જન્માષ્ટમીમાં આપે ડીજેનુ કોઈ બુકિંગ છે કે ની
હમણાં તો હાલમાં એવું તો કઈ નથી આવ્યું હવે મયુરભાઈ જાણે કે શું કરવાના છે તો આગળ હવે માયુર ભાઈ પર ઓર્ડર આવ્યો રેય તો ખબર ને માયુર ભાઈ મયલા નથી એટલે તાડપત્રી બાંધવા ના છે ડીજે પર એમ કેયા કરતા હતા મેં કેધુ બાધી દઈસુ તે મા શું
બરો બર છે એટલે આપડે કંઈ વાંધો નથી આપણું સાહી સરકાર
તેજ ને એટલે તાળપત્રી બાંધવાના છે પણ ઓર્ડર આવે પછી બાંધી મયુરભાઈ ક્યા કરતા હતા મેં કીધું કયની ફોન કરજો આપડે બાંધી દેસુ
હમ સાચી વાત છે.
બીજું તમે શું કેવ તે હિસાબે હવે આગળ કરીએ
કઈ નઈ આપડે તો આંઠ દિવર લગાડ તો વિ લગાડવાનો વિચારશે તો શું કેવ તમારું શું માનવું છે એમ એમ તો સારું લાગે
આટા આપડે લગાવીએ પણ પછી હવે ચાર મૂકીએ કે તેની પ્રોબ્લેમ ર ચલીજ છું
ચાર તો આપડે બે માથા ઉપર મૂકી દેતોય હાલે
લ એકમ બોડી બિલ્ડર છો તો કઈ વાો આવે કે જીમ કરો છો તો કઈ વાંધો આવે મને એને
નહી જાવ ને વાંધો અમે તો એક ખાે ઉચકેને લઈને જાય જા
હા થજ ને આપડે ભાઈ સાહલ પર એમ્પલી લેવી પડે વારી બે નમ ચાર ડડીઓલ માટે બે એમ્પલી આપણને જોઈશે સાહિલ ને વાત કરવી પડે બીજું શું
આપણને એમ્પ્લી કઈ જોઈશે રાય જોશે એમ જોશે કેનેક સૂડ્ય જોશે
મારા હિસાબે આપણને જાય સાફર એકદમ હાલશે મજા આવશે સાઈફર હોય તો એકદમ બેસ કડક પડશે મજા આવશે બધાને
ચાલો ને તો જાય ફ લે એટલા વર્ષ એમાં શું
હ બીજું શું મયુરભાઈ ને વાત કરીએે એક ઉઠાવીએે મયુરભાઈ ને કે સાઈ ફર આપડે લઈએ શું કેવ તમે એમ કને લાગીએ તો મયુરભાઈ ને ઉઠાવી તો કદાચ લઈએ તો આપણને હાલે
જાય જાયસવર ની કઈ સીરીઝ લે ઝેડ એઈટ કે ઝેડ સિક્સ સિરીઝ
આપડે એ લઈ તો સારું પડે છે એવું મને લાગે છે તોમે જે કે આપડે લઈએ ભી તો મયુરભાઈ છે હા નીલો ઓર્કેસ્ટ્રા બીજ વાપરે છે બધા મેં બહું ઘણી જગ્યા જોઈ છે કે સાયબર હેટ વાપરે છે બધા
બરોબર છે
તો આપણ તે ચાલે તો પછી એમ તો મોંઘી આવે છે પણ કઈ વાંધો નહી એમલી મજબૂત આવે છે તો આપણને કઈ વાંધો આવે મને લાગતો ને બીજું તો હવે કઈ નહી બધાનો ફાળો રેગ્યુલર છે તો બધા આવ્યા કરતા છે તો આપણે ડેકોરેશન માં કઈ વાંધો મને જરાક ભી લાગતું નથી પણ હવે આગળ જતા જોય શું થાય ત એમ તો કઈ વાંધો આવશે મને લાગતું નથી
હવે ખાલી બધાને ભેગા કરીને વાતચીત કરીએ કે શું કરીએ અને કઈ તારીખ નક્કી કરીએની રાહ જોતા છે હવે
ઓકે ઓકે સારું જણાવજો મને આગળ જતા
હા હા કઈ વાંધો નહી આપડે આગળનો પ્રોગ્રામ મીટિંગ પછી ફિક્સ રાખીએ એટલે કઈ બધાને પૂછીયે ને શું કરે તેની
હમ આપડે બે વત ફળિયા વાળા ની તો પેલું લેવા પડશે ને પરવાનગી
હા એ તો લેવી જ પડશે ને આગમાન બધા શું કે રીતે એમ તો આપડે જ કરવાના છે એટલે બઉ વાંધા આવે એવું મને લાગે ની પૂછી લેવાનું એક ટાઈમ એટલે કાય પ્રોબ્લેમ નહી થાય અનિલ કાકાને પૂછી લેતા આપણને કઈ વાંધો નહી આવે
હમ
ચાલો નઈ તો કઈ નઈ પછી આગળ ની વાત કરશું એવું લાગે તો એ નહી આપડે તો જનતા જ બરાબર છે આથી જ કાઢશું
અમુક લોકો તો કેતા હતા કે બજાર માંથી કાઢવાનું દસરી ટેકરીથી કાઢવાનું ક્યાંથી કરવાવાનું આપડે
આપડે તો હવે વિચારીએે કેતા હતા હતા પણ હવે જનતા પછથી જોયએ ને તો રામજી મંદિર તો છે જ પછી તથી તો બહુ બધા ના જ પાડશે પણ
રામજી મંદિર ખાતા પુષ્પ શાંતિ આપડે બે તોશે જ
તે તો વાત ખરી ચાલો નની કઈ ન હવે મીટિંગ પછી જોય આગળથી હવે રામજી મંદિર એમ કે છે તો રામજી મંદિર પરથી કાઢશો ને તો દશેરા ટેગરી તમે જે કે ત કાઢશો તેમાં શું
આપડે ખારું બરોબર છે મને એવું લાગે
હા એ વાત તો ખરી પડે એમથી એમ તો દસરા ટેકરી તો જવું જ પડવાનું છે તો રામજી મંદિરથી‌ ભી કાડે વાંધો નહી એમ જરા કજ લાંબુ પડે છે. પણ તમે કે રામજી મંદિર ઊંધું લાવવાના છે શું કે દસરા ટેકરી બાજથી લાવવાના છે. કે દેવું વાળા કરે છે તેવું હા હા તો તો કઈ વાંધો ની એમ તો ચાલે છે તમે કે તો પણ બધા શું કેય તેના પર ચાલે હવે
સાાચી વાત છે સાાચી વાત છે.
પૂસવું પડે છે એમ તો બધા ના જ પાડશે પણ હવે પૂસે જોવામાં કઈ વાંધો મને લાગે નહી.
હમ સારું ચાલો તો જણાવજો મને આગળ જાય છે.